હલો
તેમમ છો
મજમાં તમે કેમ છો?
બસ ચાલે બહ ગરમી લાગે છે. ગમતું જ નથી હવેું તો એવું લાગે બસ વરસાદ આવે.
હ માસા તો જ ના અમારે ત્યા તો ક્લાઇમેટ ઇ રેલી રેલી છે.
હા હા પણ હરા યા તો તડકો પણ એટલો જ હતો કોઈ ક્લાઉડી કે કઈ રહેલી નથી અમારા અ્યાં તો તડકો જ તડકો જ એટલે જનરલી કે શ છે મારું જે ઘર છે ને અમારા આસપાસ માઉન્ટેન્સ પણ છે અને દરિયો પણ છે. બીચ પણ છે તો અમારા અહિયાં છે ને વરસાદ જેવું ક્લાઇમેટ થઈ જાય. હવે કાલની હું વાત બોલું તો કાલે હુંને મારા હસબેન્ડ બીચ પર ગયા. પણ ત્યાં એટલી ગરમી લાગી ગ એટલે એટલો ગરમ ગરમ પવન હતો ત્યાં બીચ પર કે અમે લોકો તો બેસવાના જ હિસાબે ગયા હતા ફટાફટ ભાગીને આવી ગયા. કે યાર આતો ઘર નની લાગે.
અચ્છા.
એટલે બહ વધારે ગર ગરમી ને વરસાદ જ નથી આખો આજે સડે બસ વરસાદ નું વેટ કરવામાં ગયું અમારું તો
અહયા પણ એવું છે.
પણ તમે તો હમણાં ફાાઈન હિલ સ્ટેશન ફરીને આવ્યા છો.
હા.
કઈ નઈ કઈ નવી વેરાઈટી તમે ટ્રાય કરી લોનાવલામાં.
અ ના રે શું ટ્રાય કરવા
ત્યાં છેે ને મેં હમણાં વચ્ચે સાંભળ્યું હતું કે લનાવળમાંં બહુ ફાાઈન ફાાઈન કેફે અને રસ્તા અને એ બધું ઓપન થયું છે.
હા, મને જવાનું હતું પણ મારા સાથે મારા પેરેન્ટ્સ હતાને. આ લોકોને ન ફમે હા.
એ છે એના માટે તો જો તમને આવુ
ને તો આપણે ચાલી શકીએ.
હા, એકચુલી એજ છે કે, સેમ એજ ના તમે લોકો? જાઓ ને, તો બધી વસ્તુ એન્જોય કરો.
છેને, પતા છે ને, આપણા પેરેન્ટસ. હા, લોકોને ખાલી રોટી સબજી ખાવા પીવા.
પણ, એ તો હવે એક ઉમર પછી, એ લોકોને એ. ગમે, પણ એજ, અને એમના શરીર માં ડાયજેસ્ટ પણ એજ થાય.
હા. બરાબર, બોલો.
ફ્લુએન્સર અનુષ્કા સેન ખબર છે. એની, સોરી, એનું જોયું તમે, કઈ કોરિયામાં, કોરિયન સિરીઝમાં લીડ રોલ. માં આવવાની છે.
હા, કેજુ ઓલે કરીને.
હા, જે જુઓ લે કરીને.
મને છે ને, સાચું કહુ તો, એટલે મને અનુષ્કા સેન આમ પર્સનલી ગમતી જ નથી. બિકોઝ છે ને, બહુ પ્રાઉડ છે, એકચુલી, યસ. બહુ
એને શું, કન્ટ કમાન્ટ છે કે? હું પેલી એક્ટર છું, કોરિયન સિરીઝમાં આવું છું.
હા, પણ હવે જો એ કે છે, હવે આમાં. શુ છે, એનો ઇન્ટરવ્યુ આવ્યું છે કે એ લીડ રોલમાં છે? એ તો રિલીઝ થશે ત્યારે ખબર પડશે ને, કે સાઈડમાં એને પાંચ દસ મિનિટ નો રોલ આપ્યો હશે કે. લીડ રોલમાં કેચુઅલમાં
એટલે, એવું તમને ક્યાંથી કમિટમેન્ટ મળ્યું છે કે એ લીડ રોલમાં છે?
ના મને તો નથી ખબર, કંઈ ખબર જ નથી. ઈન્ડિયામાં, એમાં તો એટલું ક્રેસ નથી ને ઓલી સરીઝમાં
હા, હવે આ સિરીઝ છે કે મૂવી છે, મને કંઈ ખબર જ નથી એનું.
આ આ
તો, ખબર ના, મને તો લાગે છે, મૂવી જ છે.
હા ને, મને પણ આમ લાગે છે કે સ્મોલ ટાસ્ક હશે કંઈ.
હા.
પણ મને તો છે ને, જયારે આ ફર્સ્ટ ટાઈમ ગઈ હતી ને, સાઉથ. કોરયા ત્યાંથી આવી હતી અનુષ્કા સેન, અને એના પછી જેને ઇન્ટરવ્યુ ને એ બધું આટલું. હાઈપ કરીને બોયલું તું, ત્યારથી ગમતી જ નથી આ મને.
હા, વાયરી છે વળી.
સાચુ, એને તો એક એ બડોલા શીખીને આવી ગઈ ખામાંંગી અને આલન અને અહીં પછી, બધા ને એ બધું બોલ્યા કરે, કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા લેવા આવે, તો એના સામે. આટલી કોરિયન જાડે, જ્યારે તમને ખબર છે કે સામે વાળાને કોરિયન લેંગ્વેજ નથી. આવડતી, બેન, તું જઈને આવી છે, તો તું હિન્દી માં કે ઇંગ્લિશ માં બોલ. બને બલ છે.
હા
એટલે મને ગમતી જ નથી મને આવી ઓવર એક્ટિંગની દુકાન ગમે જ નહી,
હા,
એજ તો હવે તો એ રિલીઝ થશે ને ત્યારે ખબર પડશે કે અંદર મેઈન લીડ રોલ કોને કેહેવાય, તમે ઓનલાઈન એમ કહો છો મારું રીડ લીડ રોલ છે,
એટલે તમે મેન હિરોઈન છો એટલે કોરિયામાં બ્યુટી મરી ગઈ બધી
ખબર આ બધા છે ને ઇકોનોમી નોટ છે,
હા મન તો એટલો ગુસ્સો આવ્યો ને જયારે એનું જોયું ને મેં પોસ્ટ જોઈને જ મે લીડ રોલ કોને કેવા કેને આવું લખે છે,
આજે તમે કોઈ મુવીમાં કે સિરીઝમાં લીડ રોલ કરો, તો તમે ઈન્ડિયા આવવાના? કેના રિલીઝ ડેટ સુધી ત્યાં જ રેવાના છો? એજ કન્ટ્રીમાં બોલો બીજું,
બીજો શું તમે બોલો આજે શું છે, ખાવામાં?
આજે હમે લોકો થી ટમેટો રાઈસ બનાવવાની છે, અને બ્રેડ પીઝા છે મારા હસબન્ડ બનાવું છે. બકોઝ પીઝાો એ બધું પ્રિપેર એમને ક્યું છે, બ્રેડ પીઝાનું ડિપાર્ટમેન્ટ એમનું છે અને હું બનાવીશઝલ કારણ કે અમારા ઘરે છે ને અમે લોકો બેઝિલ ના સ્વીડ મંગાવ્યા હતા ઓનલાઈન અને બેઝિલ ઉગાઈ્યા છે, એકચુલી આવું કેહેવાય કે બેઝલ છે ને સમર સિઝનમાં બહુ ફાઈન ડેવલપ થાય, હા બહ અ નાના નાના ગ
આવે છે.
હા તો તમે એકચુલીમાં બેસલ તો બઉુ સારું એટલે નાના પોટ હશે, ને તમારી પાસે કોઈ પણ નાની સાઈઝ નો ગમલો એના અંદર પણ એટલો મોટો થઈ જાય,
હમ્મ
અને એને છે ને મેન છે ને સનલાઈટ જોઈએ હમણાં મોન્સૂનમાં બેજી લ આખા ફિનિટ થઈ જશે હવે નહી મળશે, વધારે એને જેટલી ગરમી વધે ને એટલું બેઝિલ ડેવલપ થાય,
હા, બરાબર
અમારા અહં તો બધાને એટલો ક્રેઝ છે, બેઝિલ નો મારા ઘરમાં છ થી સાત પ્લાન્ટ છેઝ બેઝલમાં
વાહ
બધાને જ ભાવે બેેજ
તો હેલ્થ માટે પણ બહ સારું છે,
બહુ સારું છે, બે એકચુલી આને છે, ને ઓલી વાય તુલસી નો વન હા, વન ટાઈપ ઓફ તુલસી લઝલઇ અ સ્વીટ તુલસી, એવું જ અને એની સ્મેલને તમે આમ એને તોડો ને જયારે બેઝિલ ને કઈ વસ્તુમાં નાખવા માટે એની સ્મેલ આખા ઘરમાં ફેલાઈ જાય, તમને એટલું ગમે ને એટલે જયારે બેઝેલ અમે લોકો તોડી એટલે ઘરના બધા લોકો તો આમ ડાઇનિંગ પર જ બેસેલા રે કે આજે શું બનવાનું છે, આજે ક બેસેલ તો એડું છે
અને અમારા ઘરે છે ને મારી નાની ડોટર છે એકદમ નાની છે દોઢ વર્સની જ છે એને પણ બેઝિલ બોલતા આવડે રોજે સવારે તે મારા રૂમ ના ગેલરીમાં જાય બે જેલ બે જેલ બીજેલ એ બીજેલ બોલે બે જેલ પીજે અને તોડી ને ખાઈ જાય એને હું એટલું ખીચવા આવ મેં કું ભાઈ એને ક્લીન કરવાનું છે પ્લીઝ નહી નઈ હા તો એ મોડામાં જ નાખે ડાયરેક્ટ તોડીને મોડામાં એને બેસ આ એજ થી એટલું ભાવેને
સારું છે ને
સારું છે પણ ટેસ્ટ ડેવલપ થવું જ જોઈએ
હા
હમણાં એ માઉન્ટ આબુ ફર ગઈ છે અમારી નાનું
આવે કઈ
એ લોકોને પણ ત્યાં બહું ગરમી લાગી ગઈ છે. બોલે કે હિલ સ્ટેશન છે તો પણ ઝીરો વરસાદ ક્લાઉડ પણ નહી મળે, અને એટ એટલું આમ સનલાઈટ એટલું હાર્ડ હતું, ત્યાં કે ભયંકર ગરમી છે, અહિયાયા ફ ટુ ડિગ્રી કોને કહેવાય. અને તમે ન્યૂઝમાં જોયું યુરોપ અને એ સાઈડ ફોર્ટી ફોર ડિગ્રીમાં ત્યાંના રોડ આખા મેલ્ટ થઈ ગયા, લોકો આમ રોડ પર ચાલ ચાલે ને પ્રેમ ની ચપ્પલ આ મેલ્ટ થઈ ગઈ પછી સિગ્નલ સિગ્નલ તો કેટલી આમ મોલા કેહેવાય. તો આખા ને આખા સિગ્નલ છે, ને આમ પીગળી ને થાંભલા ઉપર ચોટી ગયા છે, જે સિગ્નલ નો જે ફોલોય ને એના પર ચોટી ગયા છે સિગ્નલ પીગળી
હું.
એટલી ગરમી છે.
ખબર ત કે છે કે જ્યાં તો પહેલી વાર આ થયું.
હા પેલી વાર ત્યાંના લોકો આ બધી વસ્તુ તે યુઝ ટુ છે જ નહીં.
હા હુંય એક નો એક વિડીયો જોયું તું યુરોપ ન જ છે. ત્યાં છે. ને પ લેડીઝ પિકિની માં ફરે છે, જેસ પતા શર્ટલેસ ફરે છે, એટલી ગરમી બતાના હાથમાં અરે પાણીની બોટલ
અરે ત્યાં છે, ને આપડા જે ટેબલ ફેન હોય ને ટેબલ પેન અને હેન્ડ બધું સ્ટોક આવશે, આખા યુરોપમાં એ બધી હું જે લોકો લાઈક પોતાના સોશિયલ મીડિયાના ફ્રેન્ડસ હોય ને જે આઉટ ઓફ યુરોપમાં રહેતા એ બધા પાસે હેલ્પ માંગી છે કે અગર તમારા કન્ટ્રીમાં અવેલેબલ હોય તો અમારા અહીં પ્લીઝ ફેન મોક લો તમે અને ત્યાંની ગવર્મેન્ટે શું ક્યું આખો દિવસ છે ને એક મિસ વાળી ટ એ રોડ પર ફરિયા જ કરે ફરિયા જ કરે. એટલે જ્યાં પબ્લિક નો ક્રાઉડ દેખાય ને ત્યાં મિસ રેન કરી નાખે એટલે થોડું બહુ બધા ને શાંતિ પણ પબ્લિક એનું ઓપોઝ થયું કારણ કે એ તો શ એક સેકન્ડ પાણી ખીડકીને જતું રે ટ્રક પણ એના પછી એ લોકોને વધારે ગરમી લાગે છે, કારણ કે રોડમાંથી બાફ નીકળે. બરાડ નેકલેસ ટીમ તો ત્યાંના લોકોએ બોલ્યું કે કા તો તમે ખાલી એક જ જગ્યા પર કોન્સ્ટન્ટ કરો. આવી રીતે ફરી ફરીને તમે નાખો છો ને તો અમને હજી વધારે હેરસમેન્ટ થાય છે.
હા.
ચાલો તમારા જોડે છે ને આજે વાત કરીને બહું વયમ આપણે ફરી ત્યારે વાત કરશું ઓકે.
ઓકે, હા.